આ મજા છો
બસ ફાઇન.
હા. મે સાંભળેલું હતું તમારા મમ્મી મને કેતા તા કે તમે બોમ્બે ગયા હતા શોપિંગ કરવાને તો કઈ સ્પેસિફિક હ તું કે તમે શોપ પિંગ કરવા ગયેલા હતા કે કઈ એવું પર્ટિક્યુલર વસ તું કેવી કોઈ પર્ટિક્યુલર અ ચીઝ કે જેના માટે તમે સ્પેશિયલી બોમ્બે ગયા હતા શોપિંગને
ના ના આ તો હવે ઈદ આવવાની છે ને ઈદ આવવાની ઈદ ગઈ ને હમ અમારી એટલે હવે શોપિંગ તો કરવી જ પડે હવે આખા વરસમાં હું એ તો કઈ શોપિંગ કઈરી જ નઈ હતી તો વિચાર કઈરો કે ચાલો ને ઈદ ના બાને જરાક બોમ્બે થી શોપિંગ બી થઈ જશે અને છે અને ત્યાં બો-બોમ્બે જઈએ ને તો એ ત્યાંથી શોપિંગ ઈદની શોપિંગની રો-રોનક જ અલગ હોય અને મને અહીયાંયાથી તો છે ને વલસાડ માંથી તો બહુ કઈ ખાસ ખ્યા સમજમાં નહીં આવ્યું ચક્કર તો માયરો તો બજારમાં બી પણ પછી એવું છે ને કે રિપીટેડ રિપીટેડ જ દેખાય તમારે તમે લીધેલા કપડા બીજાના પાસે પણ દેખાય એટલે મેં કીધું ચાલો આ વખતે નક્કી જ કરેલું હતું કે જરાક બોમ્બે જઈને વ્યવસ્થિત શોપિંગ કરીએ એટલે એને બહુ સરસ રહ્યું બહુ મજા પણ આવી બહુ સારી બધી વસ્તુઓ મને મ-મઈળી અને બહુ કોસ્ટ ફ્રેન્ડલી મઈળી હા જોકે થોડો થાક લાઇગો કારણ કે આખો દિવસ અમે તો એક જ દિવસ માટે ગયા તા સવારે ફ્લાઈંગમાં ગયા ત અને પાછા રિટર્ન બી ફ્લાઈંગમાં જ થ્યા તો થોડુંક હેક્ટિક રહ્યું કારણ કે બોમ્બેમાં શું છે કે ભઈ તમે જાઓ તો તમારે આમ આપડા અહીંયા વલસાડ જેવું નથી કે ચાલ ભાઈ આપણા ઘરેથી રિક્શા લીધી ડાયરેક્ટ બજારમાં ઉતઈરા શોપિંગ કઈરી પછી પાછી રીક્ષા પક ને આવી ગયા ત્યાં તો શું બોમ્બેમાં તો કન્ટિનું તમારે ચાલવું પડે કારણ કે એટલી બધી દુકાનો હોય અને તમે જોતા જોતા જાઓ અને પછી તમારે કોઈ વસ્તુ પસંદ આવી ગઈ અને ગરદી પણ એટલી બધી હોય કે ત્યાં રિક્ષા કે કોઈ બીજા વાહનો ચાલે જ નહીં ટેક્સી રિક્ષા કે એવું કંઈ ચાલે જ નહીં એટલે તમારે સ્ટોપ પર ઉતરીને પછી ટોટલી ચાલ ચાલ જ કરવાનું આખો દિવસ તો તમે તમારી જે શોપિંગ હોય તે ટોટલી કમ્પ્લીટ કરી શકો પણ બોઉ ગર્દી બોઉ ગર્દી બાપરે બાપ ને ગરદી અને ગરમી અને આમ સ્ટ્રેસ તો બહુ થઈ ગયો અને એવું લાગ્યું કે મેં તો કોઈ મોટી જંગ જીતીને આવી છું એટલી બધી હું થાકી ગઈતી પણ આમ ઠીક છે હવે વર્થીથ હતું કારણ કે આપડે આટલા મે તો એમ કહું ને કે કેટલા મહિના પછી હું બોમ્બે ગઈ અને અ ઈદનો મહોલ હતો તો વસ્તુઓ બી બહુ સરસ મળી ગઈ મને એટલે. કઈ ની એક્સપિરિયન્સ બી સારો રીઓ અને બધી વસ્તુઓ બી સારી મળી ગઈ બધાને મારા ડ્રેસને બધું બૌ જ ગઈમુ અને જેટલું બી વસ્તુ મેં ચપ્પલ છે આ છે પર્સ છે જેટલી બી વસ્તુ લીધીતી બધી જ બહુ ફાઈન મને મળી ગઈ એટલે એને બીજા બધા ઘરવાળાઓની પણ બધી શોપિંગ બરાબર જ થઈ ગઈ એટલે બધા ખુશ થઈ ગયા એટલે મેં કીધું ચાલો કઈ વાંધો નઈ થોડી તકલીફ પડી પણ બહુ સક્સેસફુલ રહ્યું. તમે ક્યાંથી શોપિંગ કરો છો?
અ એટલે જ ને આજ બધી વસ્તુ ના લીધે છે ને હું દુકાનોમાં જતી જ નથી કારણ કે તમે કીધું તેમ આપડે વલસાડ થી શોપિંગ કરીએ ને તો બધા જ લોકો છે ને સિમિલર ટાઈપનું જ મળે એટલે લાઈક હવે હું સ્કૂલમાં જો કરું છું ને તો ફોર એક્ઝામ્પલ મેં કોઈ ડ્રેસ લીધો તો મારા જેવો ડ્રેસ છે ને કોઈ બીજી વ્યક્તિ પાસે પણ મળશે એટલે નાનો ટાઉન છે ને એટલે ઘણી વાર આવું થતું રહે છે અને ઇવન આપણે મોલ્જમાં બી શોપ શપિંગ કરવા જઈએ ને તો મોલ્સમાં બી કેવું કે ફિફ્ટી પસન્ટ ઓફ હોય ક કઈ ડિસ્કાઉન્ટ સ્કીમ હોય ને તો જ આપણાથી શોપ થાય કારણ કે બહુ કોસ્ટલી બધી વસ્તુ મળે એમ એક્સક્લુઝિવ હોય એમ સરસ હોય બધી વસ્તુ પણ બહુ કોસ્ટલી વસ્તુ હોય ને એના લીધે છે ને આપણાથી બહુ શોપિંગ થાય નહીિ એમ કરીને એટલે પછી હું તો છે ને અત્યારે ઓનલાઈન બહુ પ્રિફર કરું છું હવે જેમ કે અમુક સાઈટ્સ છે ને એના પરથી ઓનલાઈન શોપિંગમાં તમને સારું મળી જાય ડિસ્કાઉન્ટને એવું બધું બી સારું હોય અને છે ને એ લોકો કેવું કે થ કે અમારી પાસે આટલું જ સ્ટોક છે આટલું જ છે એટલે એ રીતનું છે ને મેં જોયું તો મારામાં રિપ્યુટેશન નહી આવ્યું એમ એટલે બધી વસ્તુ તું મને સારી મળી એમ કરીને અમુક ટ્રસ્ટેડ સાઈટ્સ હોય ને એના પરથી હું કરું ને તો પેલું ઓનલાઈનમાં કેવું કે સારું પડતું છે એટલે મને તો ઓનલાઈન વધારે ગમે કારણ કે ઘર બેઠા આપણેે કરી દઈએ બીજું કે સાઈઝ બી નહી આવી કે આમ તેમ કઈ બી પ્રોબ્લેમ થયો ને, તો એ લોકો પેલું રિટર્ન વાળી પોલિસી બી ખરી, એટલે એમાં કેવું કે આપડણે રિટર્ન કરી દઈએ તો આ બી ચાલે એમ, એટલે નહી વાંધો આવે ને આજ સુધી છે ને કઈ ખરાબ પ્રોડક્ટ કે એવું કઈ આવ્યું નથી, આમાં તો કેવું કે આપડણે જાતે જવાનું પસંદ કરવાનું દસ દુકાનો ફરો, અને તમે દસ દુકાને ફરીને પછી તમે એક વસ્તુ લેવો, તેને પાછું તમે ઉચકીને લાવો એના માટે રિક્ષા ભાડું એ બધું કેટલું ખર્ચો કરવાનું ચાલતું જવાનું આખો આખો દિવસ તમારો વેસ્ટ કરવાનો, એટલે એના કરતા મને તો ઓનલાઈન શોપિંગ જરાક બેટર લાગતું છે, જોઈએ તમે શું માનવું છે તમે શું કેવ ઓનલાઈન શોપિંગ વિશે?
ના ઓનલાઈન શોપિંગ તો હું પણ કોઈક વખત કરું છું, પણ એક બે એક્સપિરિયન્સ મારા થોડા ખરાબ રહ્યા ઓનલાઈનના અંદર, જેમકે હવે મને એકચુલી પિક્ચરમાં વસ્તુ દેખાતી હતી જુદી, પણ જ્યારે હ મંગાવીને તે આવી જુદી, નો ડાઉટ રિટર્ન થઈ ગયા પૈસા બી આવી ગયા પણ થોડુંક મારું મૂડ ઓફ થઈ ગયું, મને ભલું આમ હતું કે જે ડ્રેસ જે રીતનો એ લોકો એ મોડલના ઉપર કે, જે પિક્ચર ના અંદર બતાવ્યો હતો, તે પ્રમાણે મટરિયલ બી નહી, એટલે આમ જોવામાં એટલો બધો આમ ડિઝાઇનર પીસ લાગે, પણ જયારે મારા હાથમાં આવ્યો ને તો એકદમ કપડું એટલું બધું લો ક્વોલિટીનું, અને કહું ને કે આમ જરાક બી પહેર્યો ને તો જરાક બી સોંપતો જ નહીં હતો. એટલે એ એક એક્સપિરિયન્સ મારું બહુ ખરાબ રહ્યું, અને એ પછી છે ને મારા બાજુ વાળા સાથે છે ને એક આવી રીતે ઓનલાઈનમાં સ્કેમ થઈ ગયો હતો, કે એના ત્યાં અચાનક જ પેલો કુરિયર વાળો માણસ આવ્યોને કીધું કે, તમારું પાર્સલ છે. એટલે પેલા તો એમને એમ કે હવે પેલી શું એમની ફેમિલી મોટી, એટલે એમને એમ કે કોઈ ઘરમાંથી મંગાવું હશે, તો પેલા ઓટીપી શેર કરવાની અંદર છે ને એમના ખાસસા એવા પૈસા જતા રહ્યા, અને હવે પછી આ સ્કેમ પોલીસમાં રિપોર્ટ પણ કરી, પણ હવે હવે તો ઓનલાઈન સ્કેમની અંદર તો છે ને પૈસા એકવાર જાય છે ને તો પાછા આવતા જ નથી, એટલે આ વસ્તુ એક આ વસ્તુ એનો એક આપણે એ કહી શકીએ કે ડ્રોબેક છે, કે જયારે આપણે કઈ બી વસ્તુ મંગાવે ને તો આપડે ધ્યાન રાખવાનું હોય, કે આપણે મંગાવી છે એ વસ્તુ, હવે આ વસ્તુ મેં મારા પછી મારા મમ્મી પપ્પા ને બી મને સાવચેતી આપવી પડી કારણ કે હું આખો દિવસ બહાર રહું ને આવી રીતે કોઈ બી પાર્સલ કરીને આવી ગયું હોય એટલે મારે, કહેવું પડે કે ભાઈ આજે મારું પાર્સલ આવશે, તો તમે રિસીવ કરજો કારણ કે કોઈ બી આવીને એમ કહે કે તમારું પાર્સલ છે, અને ઓ ટી પી માંગે તો પછી એમ એટલે મારા બાજુવાળા સાથે આવું થયું ને, એટલે ત્યારથી પછી હું એકદમ મને એમ થયું કે ભાઈ આ તો જરાક રિસ્કી રિસ્કી લાગે છે, અને થોડુંક આમ ફેક બી બધી અમુક બધી વેબસાાઈટો છે, ના ટ્રસ્ટેડ છે ઘણી એવી છે એમેઝોન છે ફ્લિપ ફલપકાર્ટ છે, પછી મિંત્રા છે એવી ઘણી, ટ્રસ્ટેડ વેબસાાઈટ પરથી તમે મંગાવો તો, તમારું સારું એવું આવે છે, રિટર્ન બી થઈ જાય છે એગ્રી પણ આવું બધું છે ને એકાદ બે મારા એક્સપિરિયન્સ જરા થયા ને, અને બીજું એ કે મારા મમ્મી પપ્પાને છે ને આવું ઓનલાઈનમાં જરાક બી ખ સમજ નથી પડતી, એમના માટે વસ્તુ લેવી હોય ને તો, એમને શું છે પર્સનલી પેલું હાથમાં વસ્તુ પકડે એનું કપડું જોઈ. પછી જ એમને આમ થાય કે ના હા આ વસ્તુ બરાબર છે ને આ વસ્તુ લેવાની, એટલે એમને સમજાવવું બહુ જ અઘરું, ઘરડા લોકોને સમજાવવું બહુ અઘરું, એટલે એ લોકોના માટે તો મને પછી એમને લઈને જ જવું પડે, એટલે થોડુંક એમના માટે એ લોકોને ઓનલાઈન શોપિંગનો કોન્સેપ્ટ સમજમાં જ નથી આવતો. તો એ વસ્તુ થઈ શકે છે એમ, એટલે મને મારા
હા તમારી એકદમ વાત સાચી છે, ઓનલાઈન ની વાત કરે તો આ છેતરપિંડની વાળું તો જરાક વધી જ ગયું છે, કારણ કે હવે લોકો છે ને આવી રીતે જ બધું કરવા માંડા છે એટલે એ વાત તો તમારી સાચી છે, ઓનલાઈનમાં એવા અનુભવ ના કારણ જ છે ને તે, સાધારણ માણસો છે ને ઓનલાઈન પ્રિફર નથી કરતા, એટલે એ તમારી વાત સાચી છે, અ એમ તો છે ને ઘણું સારું પડે, પણ આ તો કેવું કે તમારે છે ને મોટી મોટી જગ્યાએ જવું પડે જેમ કે સુરત છે મુંબઈ વડોદરા છે, એવી બધી જગ્યાએ છે ને આપણે જાણે જવું પડે, અને આપણે છે ને શોધખોળ કરીને લેવું પડે હવે ત્યાં બી કેવું ને કે ખાલી આપણને કોઈ જાણકાર માણસ હોય ને, તો બહ રાહત રહી અને આપણને છે ને ભાવમાં વસ્તુમાં બધું સારું પડે ઓનલાઈનમાં કેવું કે આપણે જરાક એકલા થઈ જઈએ અને આપડે છે ને કોઈને કમ્પ્લેન ના કરી શકીએ. કયા પ્લેટફોર્મ પર આપણે કમ્પ્લેન કરીએ અને આમાં તો કેવું ને કે પોલીસ આપણને સાથ આપે કા તો દુકાનવાળા બે દુકાનવાળા હોય આપણી સાથે જનાર વ્યક્તિ હોય એટલે કેવું કે માલ ખરાબ નીકળે તો બદલી આપે પણ આ તો ઓનલાઈનમાં કઈ જરાક આમતેમ થાય ને તો એ લોકો કોઈ ગેરંટી કે એવું કશું લેતા નથી એટલે તમારી વાત તેમ તો બરાબર સાચી છે. કે જરાક ચકાસીને લેવું જોઈએ કપડું કેવું છે કેવું નથી એ બધું જોઈને લેવું જોઈએ. બીજું આપણેે ટ્રાઅ-ટ્રાય કરીએ જેમ કે ચકાસીએ છે તો આપણને ખબર પડે છે. ઓનલાઈનમાં છે ને એવું ચકાસવા જેવી વસ્તુ નથી આવતી. થોડુંક આપડે છેતરાઈ જવાય છે. અ એ બધી વાત તમારી સાચી છે. ચલો ની કઈ નઈ તમે મને ખુબ સરસ માહિતી આપી. હવેથી હું પણ છે ને તમારી પાસેથી બધી જગ્યાઓના એડ્રેસ લઈ અને ત્યાંથી જરાક શોપિંગ કરવાનું નક્કી રાખ ખીશ. ચલો ને ખુબ અ ગમ્યું તમારી સાથે વાત કરીને ચલો. આવજો. આવજો. બાય.
બાય.